હા બોલો બસ સુઈ ગઈ તી થોડી વાર આડી પડી છું
એવું
તું શું કરું છું?
બસ જો જમીને આ બેઠી તી મે યાર મને તો સ્કૂલની યાદો આઈ ગઈ સ્કૂલ ના પ્રવાસ ની યાદ આવી ગઈ એટલે મે તારી જોડે વાત કરું.
સારું વિષય છે હા તો હમ્મ
હમ્મ
સ્કૂલની યાદ તો કેટલી આમ અમે એટલા મોટા થઈએ પણ તો ભી આવે છે તો
હમ્મ અને સ્પેશિયલી પ્રવાસમાં ગયા હોઈએ કોઈ ટ્રીપ પર ગયા હોઈએ. કોઈ ફંક્શનમાં રહ્યા હોયએ આપડે તો કેટલી મજ
કેટલી મજા આવે નઈ યાર
હા સ્કૂલ લાઈફ તો આખી અલગ જ હોય ને હમ્મ
હમ્મ પ્રવાસની યાદો તો જીવનભર સાથ રહે છે ફોટા જોતા જ એવું એ લાગે છે કે જાણે ફરી એજ જગ્યાએ પહોંચી ગયા છીએ નઈ
હા પ્રવાસમાં તો બધું સ્કૂલમાં તો વળી ઓર મજા આવે ને જોડે બેસીને બધા જમ્યા તા ને કેટલું ફરતા તા નઈ
હમ્મ બિલકુલ સાચું હ દરેક પ્રવાસ કઈક નવું શીખવી જાય છે દરેક સ્થળની પોતાની અલગ જ ઓળખાણ હોય છે શું કેવું તારું?
હા તમે દરેક જગ્યા એ બધું અલગ અલગ સંસ્કૃતિ હોય એમાંથી આપણને ઘણું બધું જાણવા મળે ને
તે આ કયા કારણથી આ બન્યું તું આ તે બધું એમ હમ્મ
મને તો પ્રવાસ દરમિયાન મળેલા લોકો રસ્તાના દ્રશ્યો અને નાના નાના પ્રસંગો સૌથી વધુ યાદ આવે છે.
હા યાર હા મને પણ એવું છે. હમ્મ કેટલા જાત જાતના લોકો આપણને પ્રવાસમાં જઈએ તો જોવા મળે ત્યાંની બધાને જો દરેક રાજ્યમાં કે કોઈ બી શહેરમાં જાવ તો થોડું સંસ્કૃતિ બધી અલગ તો પડતી જ હોય એકબીજાનું હ
હમ્મ મને એક પ્રવાસ યાદ આવે છે વહેલી સવારે નીકળ્યા વાતાવરણ ખુબ જ ઠંડુ હતું શાંત હતું. રસ્તામાં સૂર્યોદયનું દ્રશ્ય એટલું સુંદર હતું ને કે બધો થોડો સમ સમય ઉભા રહીને નિહાળતા જ રહ્યા આપણે કેવું
હા નઈ એ પ્રવાસ તો ફાઈન હતો ત્યાં આગળ કેટલું સરસ દેખાતું તું એ દ્રશ્ય તો મને બહુ જ ગમે છે હજુ પણ મને પણ એ યાદ આવે છે. કે સૂર્યોદય સવારે ઉગ્યો તો અને કેટલું ફાઈન લાગતું તું
હમ્મ જો ને કે કુદરતનો એવો નજારો જોઈને એક મન એકદમ પ્રસન્ન થઈ ગયું તું
હા કુદરતના નજારા તો બહું આમ ઔલોકિક હોય છે. જે આવો કઈક તમે સવાર વહેલા ઉઠીને જુઓ ને એ નજારો જુવો તો કઈક ભાગ્ય હોય જ મળે બાકી તો ના મળે આપણને હ
તને પ્રવાસ દરમિયાન સૌથી વધુ શું ગમે છે?
મને મને તો કુદરતી દ્રશ્યો જોવા બહુ જ ગમે પ્રવાસમાં નાના ઝરણા હોય અને આ બધા જંગલ ને બધું જોવાનું મને બહુ જ ગમે પ્રવાસમાં. પશુ પક્ષી હોય છે ત્યાં કેવા જાત જાતના પક્ષી હોય હ એ બધું જોવું મને બહુ ગમે છે. તને?
ઉપરાંત સ્થાનિક લોકો સાથે વાત કરવી તેમની જીવનશૈલી વિશે જાણવું એ બધું મને બહુ મજા આવે છે નવી નવી જગ્યાએ ફરવું ત્યાંના રહેણી કરણી મને જોવી એમાં બહુ જ આનંદ આવે છે મને.
હા ગમે તે રાજ્યમાં તમે પ્રવાસ દરમિયાન જાઓ તો ત્યાંના લોકોની ભાષા અલગ હોય પહેરવેશ અલગ હોય. ઇવન જમવાનું પણ અલગ અલગ હોય દરેક રાજ્યનું. એટલે સારું એવું જાણવા મળે ને આપણને એમાંથી કેટલો બધો આનંદ મળે ને નહી?
હમ અને ત્યાં આપણે પ્રવાસમાં જઈએ તો ફોટોગ્રાફી પણ એક સુંદર શોખ હોય છે નહી આપણને?
હા આપડે જે સ્થળે ગયા હોય ત્યાંની યાદને આપણા એ રાખવા માટે એમ કે એ ફોટા પડાયએ કે ચલો આપણને યાદ રહી જાય.
પણ ગમે તેટલા ફોટા પાડીએ ને પણ દરેક દરેક વસ્તુ દરેક ક્ષણ આપણે કેમેરામાં કેપ્ચર કરી નહી શકતા એ મનમાં જ સાચવી રાખવી પડે છે નહી આપડે?
ના ના બધું તો ક્યાંથી મોબાઈલ કે એમાં કેમેરામાં થાય આપડા દિમાગમાં હોય તો રેવાનું જ છે સદા માટે ને હમ.
હમ રસ્તામાં મિત્રો સાથે થયેલી મસ્તી પણ ક્યારેય ભૂલાતી નથી નહી આપણાથી?
હ આપડે લાસ્ટ ટાઈમ ગયેલા ત્યારે કેટલી બધી મસ્તી કરી હતી બસમાં નહી? આમ આખી રાત સૂતા પણ નહતા એ તો મને બહુ યાદ આવે છે. હમ એક સંભાણું બની જાય તમારા જીવનનું હમ.
હાસ તો ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન ગાયેલા ગીતો રમૂજી વાતો હાસ્ય ખુબ જ મને હજી સુધી યાદ આવે છે બોલ.
હ કેટલા મસ્ત અંતાક્ષરી રમી હતી આપડે. પછી બધા એક બીજાનું કેવી મજાક મસ્તી કરતા હતા. ખરેખર ખુબ સારો પ્રવાસ હતો હ એ સ્કૂલ વાળો તો હમ.
હા યાર નહી?
હવે તો આપડે એકલા જઈએ પણ તો બી મજા ના આવે જે સ્કૂલ ના મિત્રો સાથે જઈએ ને ત્યાં જે આનંદ કરતા હોઈએ ને એવી મજા તો કોઈ પણ પ્રવાસમાં ના આવે.
હમ એ તો છે જ અને મિત્રો સાથે જે નાની નાની મુશ્કેલીઓ પણ પડી હોય ને એ પણ આપણને યાદ ઘર બની જાય છે મને તો હજી યાદ છે કે આપડે પ્રવાસ માં ગયા હતા યાદ છે? આપણે જયારે બારમાં ધોરણમાં હતા અને પ્રવાસ ગયા હતા. ત્યારે કેટલા બધા થાકી ગયેલા આપણેે તો પણ આખી રાત મસ્તી કરી હતી આપડે.
હા એ તો છે જ ને મિત્રો જોડે તો પ્રવાસ કરવાની મજા કઈક અલગ જ હોય છે હ. તમારા ઘરના ફેમિલી સાથે જ જાઓ અને મિત્રો સાથે જાઓ એમાં ઘણું બધું અંતર હોય છે ને
હા એજ ને
હમ્મ હમ્મ.
પ્રવાસ થી માત્ર મનોરંજન જ નહીં પણ જીવનનો અનુભવ પણ વધે છે આપડું શું કેવું તારું
હા પ્રવાસ થી તો બધું ઘણું જાણવા મળે ને આમ પ્રવાસ માં કેવું છે કે
અલગ અલગ સંસ્કૃતિ બધી રાજ્યોની છે એમાંથી તમે ઘણું બધું જાણી શકો છો.
હા એ તો છે સંસ્કૃતિ સાથે સાથે નવા વિચારોની જ પણ જાણવાની તક મળે છે આપણને શું કેવું તારું
હ સાચી વાત છે હો. એટલે ત મને પ્રવાસમાં જવું બહુ જ ગમે છે એમ. હવે ચાલ ને આપડે ક્યાંક ફરી જઈએ ત્યાં પણ મજા કરીશું આવી રીતે.
જઈએ ચાલ ને પેલા જૂના બધા ફ્રેન્ડસ ને આપડે એક ભેગા થઈને આપણે કઈ ફરવા જવાનું પ્લાનિંગ કરીએ પેલાની જેમ જ સુંદર યાદો લઈને આઈએ પાછા.
હા જવું જોઈએ હો તોજ મજા આવે કે કઈક કામ એન્જોય કરીએ.
હા આજે જોઈ ને વાતો કરતાં કરતાં ફરી પ્રવાસ પર જવાની ઈચ્છા થઈ ગઈ મને તો.
હ હ ના ના ફરી નેક્સ્ટ ટાઈમ આપડે જ્યારે ફ્રી થઈએ ને ત્યારે ગોઠવીએ. અત્યાર તો વાતાવરણ થોડું વરસાદ નું છે ને. તો વરસાદ થોડો ઓછો થાય પછી જઈએ તો ખરેખર મજા આવશે. હવે તો ગ્રીનરી પણ કેટલી બધી હશે વરસાદ પછીની એ જોવાની પણ મજા આઈ જશેને.
સ્પેશિયલી હિલ સ્ટેશન પર જવાની એટલી જ મજા આવે ને આ સિઝનમાં તો શું કેવું તારું નઇ.
હા બહુ જ મજા આવે હિલ સ્ટેશન પરનું તો વાતાવરણ જ કંઈક અલગ હોય છે ત્યાં તો બસ અત્યારે ચોમાસામાં તો એનો નજારો જ કઈક ઓર જોવા મળે.
હા એજ ને મને તો છે ને અત્યારે સાપ પૂતારા છે માથેરાન છે એ બધે જવાની ઈચ્છા થઈ ગઈ છે બોલ.
હા તો તું ઓનલાઈન ટિકિટ જો ને તો આપડે જોઈ આઈએ એમાં શું છે. હા.
ઓનલાઈન મેં ટિકિટ જોઈ આપડે ગ્રુપ માં કરાઇ ને તો આપણને થોડુંક સસ્તું પણ પડે છે. અને એટલું કોસ્ટલી પણ નથી આપડી માટે.
ઓ તો પછી આપણેે જ ગોઠવીએ પ્રવાસ જવાનું. બધું આયોજન કર નાખીએ તો પછી જઈશું
હમ્મ.
ક્યાં જવું છે તારે સાપુતારા જવું છે કે માથેરાન જવું છે.
તું કે તારે ક્યાં જવું છે.
હ મને તો મા સાપુતારા બહુ ગમે છે હા. ત્યાંના રસ્તાઓ એવા છે ને આમ એકદમ અને ત્યાંની ગ્રીનરી બહુ સરસ જોવા જેવી છે સાપુતારામાં. એટલે મને તો વધારે સાપુતારા બહુ ગમે છે હ.
તો સાપુતારા જઈએ આપડે.
હમ્મ બધાને લઈને જઈશુ ગ્રુપમાં હમ્મ.
હા એક કામ કરું હું ગ્રુપ બનાઇ દઉં છું. અને પછી આપડે બધા છે ને હું બધાને એડ કરી દઉં છું અંદર પછી બધા ડિસ્કસ કરીએ. કે આપડે કોને, ક્યાં જવું છે? જો મલ્ટીપ મતલબ બધા આમ એવું કેહેતા હોયસ કે આપડે સાપુતારા જઈએ તો આપડે સાપુતારા જઈએ નહી તો પછી કોઈ બીજું સારું સજેશન આપતા હોય તો આપડે ત્યાં ડિસાઇડ કરીએ. પછી ભેગા થઈને બધા જઈએ. શું કેવું તારું?
હમ્મ સાચું હા એવું કરે તો તો સાથ જવાની મજા આવશે એમ હમ્મ. હા પછી નાસ્તાને બધું લઈને જવું છ? છે ને આપડે બધું બનાવવું તો પડશે ને હવે?
હા નાસ તા વાસ્તા બધું લઈને જ જાવાનું ને કેમ કે અત્યારના સીઝનમાં બહારનું બહુ ખાવું સારું નહી.
હા નહી અને પછી આપડે ત્યાં રહેવાની હોટલ બુકિંગ એ બધું પણ ઓનલાઈન પહેલેથી અહીંથી કરાઇન જઈએ ને તો આપણને તકલીફ ના પડે ત્યાં જઈને. તારૂં શું?
હા હા એ તો બધું તું ટેન્શન ના લઈશ અહ હા હા એ બધું તું ટેન્શન ના લઈશ એ બધું હું જોઈ લઈશ.
હા એજ તો.
હમ્મ.
બરાબર છે.
સારું ચલ તું બી કઈક પ્લાનિંગ કર અને હું ગ્રુપ બનાવું છું. તું પણ બધાને એડ કરજે આપડે બધા છે ને ડિસ્કસ કરીએ ગ્રુપમાં. કે કોને ક્યાં જવું છે જો આપણને આપણી જોડે બધા વધારે પડતા વધારે લોકો હોય તો આપણને વધા વધારે મજા આવશે બરોબર ને?
હારુ હું બધા છેન
એવું હોય તો ચલ.
આપડે ડિસાઇડ કરીશું કે ક્યાં રવું છે બારા. હલો.
સારું વાંધો નહીં ચલ એવું હોય તો આપડે હલો
હા આ બોલો.
પછી વાત કરીએ.
હા હા હા ઓકે બાય ટેક કેર.
ચલ બાય ટેક કેર.